હલો.
અજ આવે છે મારી?
તારી આવે છે મારી અવાજ આવે છે?
હા આવે છે ને.
બોલો શું કરતા હતા?
કઈ નહી, બેટલી થી કંટાળો આવે છે તમે શું કરો છો?
બસ બેઠીથી કંટાળો કેમ આવે છે?
તો શું કરું યાર.
શહેરની છુટ્ટીઓ છે ચાલે છે.
હા હા.
બરોબર બરોબર.
તમને કંટાળવા નહીં આવતો બપોરે?
મને બપોરે હા તો આવે છે.
મી હમ મુંગીથી શવે.
હા હુંકે શ છું.
હું પણ ઊંઘવી જઈશ પછી મારે મહેંદી મૂકવા જવાનું છે ને એટલે.
હા તારે તો કેવું ચાલે છે?
બસ એકદમ મસ્ત ચાલે છે.
બસ સામે છે સાત.
તમે ઘનગોર કરો છો?
ગંગરસર.
તમારામાં નહ હોતી ગંગર.?
નહી.
હેલો.
હા હા મારામાં નથી હોતી. એ ઉદયપુર બાજુ છે.
કનું હા.
નહીમાં તો બોલું ફેસ્ટિવલ ઉદયપુર નું છે.
હા.
બરોબર.
ઈશ્વર બાજી અને પાર્વતીજી હોય આમાં. મસ્ત એની પૂજા કરે છોકરીઓ ઇવન લેડીઝ પણ બધા એમ.
ઓકે મે. આઈ ગસ રીલમાં જોયું હતું. તો.
હા પછી અમુક લોકો દસ દિવસ જેમ આપડે ઘરી થાય ને અ અહિયાં ગુજરાતમાં.
હમ.
એવી રીતે અહી અહી એવી રીતે પાંચ દિવસ કરે એવી રીતે છે ને ગંગારમાં દસિવ છોકરીઓ છે વિલકી કરે એટલે આમ વ્રત કરે એક જ ટાઈમ ઉપવાસાય ખાય એમ હોય.
બરોબર.
પછી એમાં છે ને એ લોકો નાચે. ગાય ગીત ગાય પછી એને દસ દિવસ પૂજા કરવાની એ બધું કરે જેવી રીતે ગૌરી વ્રતમાં કરે છે ને એવી રીતે જ ગંગા માતા અનેઈ પાર્વત. એ ગંગર માતા અને એમના હસબેન્ડને બેસાડીને એવું બધું કરહેે છે.
બરોબર બરોબર. કઈ એજ લિમિટ હોય છે કરવાની કઈ એજ લિમિટ. હોય છે કરવાની કે કોઈ પણ કરી.
ના ના કોઈ પણ કરી શકી.
હ સારું કેવાય યાર.
હા, અને એમાં સ્પેશિયલી છેને મારે અહિયાં ફળ બનાવે. સનફ્લાવર જોયા છે તમે?
નહી?
સં
હેલો, હા સનફ્લાવર જોયા છે.
બસ એવી રીતે છે ને મે મેદો મેદુ મેદુ લે, અને અંદર ઘી, અને સક્કર નું પાણી હોય ને એને ના રાખીને જેવું આપણેે આતો ના ઓસણી એવું ઓસણી દે.
બરોબર.
પછી એને બગાડી બગાડીને એને મસ્ત ક દે, અને પછી ગોળ બનાવે અને એમ સનફ્લાવરની ત્રિકોણ હોય ને. જે રીતે, એ રીતે બનાવે અને એને એ ટાઈમમાં જને શક્કર પાયા, અને મુંદડી પણ બરા તમને ખબર છે મુંદળિયા એટલે શું?
નહી મને નથી મુંદળીયા શું?
મુંદળ અ ઓવલ ટાઈપ શેપ જોયું છે, એવું મુંદડી હોય આમાં એક ટાઈમે બનાવીએ અમે લોકો.
મીઠુંઆઈ કે ફ
મીઠી પણ હોય ને ફિક્કી પણ હોય બેવું હોય મુંદડી. અને પછી છે ને ખંગો ના દિવસ જે દિવસ ગણગોર હોયે ને દિવસ, બધા મેંદી મુકાવે, પછી જેવી ત્યાં ખબર આપડે લગ્નમાં બધું રીલ ને બધું કરીયએ.
હમ્મ હમ્મ
એ રસમ હોય એવી રીતે આમાં પણ કરે કોઈક કોઈક લોકો એમ એવું છે.
તો બહુ મોટું કેટલા દિવસનું છે આ?
દસ દિવસ ન હોય અને અગયારમાં દિવસે સમથિંગ એવું હોય જાય ઓ તો એમાં પૂજા કરે બાકી દસ દિવસ તો કેવી જે, અનમેરડ ગર્લ્સ હોય, ને એ લોકો કો બધું કરે. પછી દિવસો પાસાય ને તો એ રીતે, એ ગણગોર માતા ની પત્રિકા લખે હેલ્ધી રસમ મહેંદી રસમ બધું કરે, પછી અને જે દિવસે મેન ગણગોર હોયે ને એ દિવસે લોકોને લગ્ન પણ કરાવે અને પછી પૂજા પણ કરી બધું હોય.
બરોબર
બહુ મજા
બહુ મોટું હા બહુ મોટું ફેસ પ્ટિવલ નાં સંભળવામા આવે છે.
હમ્મ પછી એમાં એક ટાઈમ ખાવાનું હોય એવું હોય એક જ ટાઈમ.
બરોબર.
હમ્મ પછી લેડીઝ લોકો અ બધું આપ પછી લેડીઝ લોકો પણ કરે પછી નાચે ગાય બધું બો કરે.
હમ્મ બરોબર સારુ કહેવાયે
હ અને એવું કે કે જે અનમેરિડ છોકરીઓ કરે તેમને વર સારું મળે.
અચ્છા તે કર્યું.
હા હું તો કરું છું મારા મમ્મી પહેલાથી કરાવે આવે છે મને તો.
હમ્મ
અને એ જે ને હ અને ગગણગોર કેવું એ છે ને જે આપણે માટી હોય ને એનાથી જ બનાવે અને એનાથી જ પૂજા કરાવે આમ ઈશ્વર પાર્વતી ભાવજી અને પાર્વતીજી મૂર્તિ પણ એનાથી ના કરાય. એ છે ના
અચ્છા.
હા મીટી બનાયલી હોય ને એનામાંથી પછી એની પૂજા કરે પછી એમના માટે ઘેના બધું બનાવે રખ. ખડી બેગલ. ને બધું આટા થી બનાવે ચડાવે બધું.
બરોબર બરોબર.
હમ બહુ મજા આવે એ ફ. ફેસ્ટલ મા તો
હામ સાંભળીને જ સારું લાગે છે કેવું મોટું ફ. કેટવાલ છે.
હા અને પછી એમાં કેવું હોય કે એ બધું કરે પછી એમાં બધું વાર્તા સાંભળે પછી પછી બધા જમે એક ટાઈમ દો બસ.
હયાર.
એક દિવસ પહેલા શું ક.
હું પણ ક્યારે એટેન્ડ કરી નાખીશ.
હો હો કરજો બહુ મજા આવે છે મહેશ્વરી લોકો પછી પેલી અગરવાલ લોકો એ બધા કરે જેૈન લોકો નહી કરતા.
બરોબર હ બી જઈને નથી જોયા કરતા.
હમ ધન લોકો નહી કરતા મહેશ્વરી અગાવા ઓસવાલ એ બધા લોકો કર્યા. બ્રાહ્મણને લોકો બલાાકાર. બહુ એન્જોય કરે પછી સાાગ ઉત્સવ પણ. કેના માટે.
પરમ દિવસે તો રામનવમી છે ને.
હા પરમ દિવસે તો આમ તમારે તં ફંક્શન થાય છે.
ફંક્શન ફંક્શન નથી થતું કઈ.
હમ અમારા અહીં ફંક્શન તો નહી પણ અહિયાં એક મંદિર છે ને તો અહિયાં કેવું કે મંડપ બાંધી દીધું છે તો અહીં વડઘોરો નીકળશે ઊંટ ઉપર હાથે ઉપર.
શું કચું કેજ તની આર કપ. પૈ ગઈ.
હેલો. હા આમાં જોડે મંદિર છે ને તો અહીં વળઘોળો નીકળશે.
હા.
કેવું કે હા તો અહીિયાયાથી જ વળગરો નીકળશે હાથી ઉપર ઊટ ઉપર.
બરાપર.
પછી અ કઈ બધું ખાવાનું પણ હોય છે એમ.
બરાબર.
હમ તમારે ત થાય છે કઈક એવું.
નહી મતલબ હમારે એક ગરુજી છે. ગુરુજીના આશ્રમ પર હમે જઈએ. અને ત્યાં જ જમવાનું હોય. સવાર હા.
ઓ
બસ એ રામનવમી ના દિવસે અહીંયા કઈ પૂનમ ના દિવસે જઈએ. તે જમવાનું ખાઈ નને પાછા ઘરે આવી જઈએ.
ઓ બરાબર છે.
હમ.
અમે લોકો તો જઈએ છીએ પછી આઈ જઈએ છે અમે લોકો નહી જતા પણ ગુજરાતી એ લોકો બધા જાય એમ.
હમમ હા આમ છે ગુજરાતી.
મળ્યાં.
બરાબર. બોલો બોલો બીજું.
બસ કઈ નહી.
હમ. મને બીજું બધું તો અહીંયા બહુ સારી રીતે ફેસ્ટિવલ હેલો.
હેલો. ઉ શું કેહતી હતી.
હા.
ભૂલી ગયી પછી.
ચાલોને. પછી વાત કરે કોલ આવે. અચ્છા.
હા પછી વાત કરીએ બાય બાય.